નમસકા
કેવું ચાલુ રહ્યું છે મિત્ર.
ચલી રહી છે.
હા મજામાં શું.
હા મિત્ર મજા. છે તમે મજામાં છો ને.
હા મિત્રો અમે તો મજા માજ રહ્યા.
હા ઘરે બધા સારા છે ને અમે તો.
તમારા ઘરે મિત્ર.
હા મિત્ર સારું જ. તે બધુ
તો મિત્ર આજે હું તમારા. તને એટલે તમારા પર થોડો સમય હોય તો હું એક મારો વિષય છે એ એના બાબતે હું તમારા પર થોડી ઘણી માહિતી લેવા માંગો તો સુમિત્ર. તમારા. પાસે થોડું.
હા મિત્રો ચોક્કસ સમય છે.
તો મિત્ર આજનો જે મારો વિષ તેછે કે જે મારો નોર્મલ એક ટોપિક શે એનું નામ છે અ પ્રવાસ અને ગુજરાત ના તો મિત્ર તમને ખબર જ હશે પ્રવાસ એટલે કે આપડા જ્યાં પણ કોઈ જગ્યા એવા સ્થળો કે ક પણ આપડે ફરવા જઈએ તો એના વિશે તો તમને મિત્ર ખબર જ હહે. આપણે નાનપણમાં હતા ત્યારને આપણને જે સ્કૂલ કે પછી પ્રાઈમરી સેકન્ડરી જે સ્કૂલ હતી એમાંથી અલગ અલગ આપણને પ્રવાસ લઈ જવામાં આવ
હા મિત્ર મને ખબર છે. કારણ કે મિત્ર અમારે જે સ્કૂલ હતી જે મેં હતો જે તેવી જયારે હું પાંચમાસટા ધોરણ માં ત્યાંથી અમને પ્રવાસ સ્થળો છે ત્યાં અમને લઈ જતા હતા અને એ જયારે હું નાનંલો હતો ત્યારે જ આટલે બ લઈ ગેલા અને એ સમયે મારી ઉંમર ખુબ જ ઓછી હતી. પરંતુ એ સમયે જે ટીચરો હતા એ લોકોએ ખુબ જ ઓછી ફી લીધેલી, ત્રણસો કે સાડા ત્રણસો રૂપિયામાં આખું ગુજરાતના જે પણ મંદિરો હતા એટલે કે જે પણ મહત્વના સ્થળો હતા. ત્યા અમને લઇ ગયેલા હતા. તો એ સમયે મને ખુબ જ નાનો હતો હતો. પરંતુ હજુ સુધી મને યાદ છે કે કઈ કઈ જગ્યાએ ગયેલો અને ત્યાં કઈ કઈ કઈ કઈ મહત્વની બાબતો હતી જોવાની, જે તો સૌપ્રથમ તો અમે ગયા હતા મિત્રો જે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર સાહેબ તે બાજુ ઘણા બધા મંદિરો છે જોવાલાયક સ્થળો છે, ગિરનારર ગિરનાર અમે ત્યાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા અને સવારે જે વેલા ઉઠીને અમે ગિરનાર જે પર્વત છે એ ચડવાનું હતું, તો અમે હતા એટલે અમને તો ખુબ જ ઘણું મજા પણ આવતી હતી. કારણ કે એ સમયે મિત્ર એવો હતો, કે નાનલા એટલે તો જે પણ સીડી હે જે ભગત્યા હતા એ અમે એમ. દોડતા દોડતા જતા હતા. કારણ કે એ અમારે ખૂબ જ સારું પણ લાગતું હતું કારણ કે અમે ક્યારેય જોયેલું ન ન હતું કે એવો પર્વત હોય કેવો તો અમને જોવાની પણ ખૂબ જ મજા આવી અને અમે નાલા એટલે તો બધાને એ ફરવાનો ખૂબ જ શોખ હોય છે. તો ત્યાંથી અમે ગયા પાલીતાણા પાલીતાણા ગયા તો ત્યાં મને ખુબ જ આશ્ચર્યચકિત થયું કારણ કે પાલીતાણામાં મિત્રો આટલા બધા આટલા બધા મંદિરો છે કે ખુબ જ ઘણા મંદિરો છે મંદિરો મં ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવ તો. હોય તો એ પાલીતાણા કારણ કે પાલીતાણામાં એટલા બધા મંદિરોની સંખ્યા છે ખુબ જ સંખ્યા છે અને ત્યારથી અમે સોમનાથ ગયા હતા કે સોમનાથમાં મિત્ર જે શિવલિંગ છે જે બાર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ છે. ભારતમાં જે બાર એમાનું સોમનાથ નું જે પણ શિવલિંગ છે એ ખુબ જ મહત્વનું છે. તો ત્યાં અમને લઈ ગયા હતા ત્યાં અમને દર્શન કરાયું. અને ત્યાં ત્યાં ઘણી બધી એવી જોવાની જે પણ બાબતો હતી અમને બતાવી અને ત્યાંથી અમે એ ત્યાંથી અમે પાવાગઢ ગયા પાવાગઢ પણ અમને ખુબ જ મજા આવી કારણ કે ત્યાં ત્યાં અમને રોપવેમાં બેસાડવામાં આવ્યું કારણ કે રોપવેમાં રોપવેમાં ટ ટિકિટ તે સમયે ઓછી હતી અને અમારા જે સ્કૂલમાં જે પણ પ્રિન્સિપલ હતો એમના ખર્ચો થતો હતો કારણ કે એ અમને લઈ ગયલો હતો અને મને ગુજરાત ના જે પણ સ્ નાલો હતો ત્યારે જોયેલા અને ખુબ જ ઘણા મજા આવે અને મિત્રો હું તમને કહેવા માંગીશ કે જે આપણે. જી આપડે નજરે જોઈલું આપ આપણે જે સ્તરે જઈએ તે જ તો એ. આપણે જઈએ અને ત્યાં અને આપણે જે ભૂકમાં ન વાંચીએ કે આ સ્થળે આવું હોય તેવું હોય ચોપડીમાં વાંચીએ એ આસમાન જમીન ન ફરક છે કારણ કે મિત્રો આપણે જો જોયેલ વસ્તુ હોય એ આપણને હજુ પણ આપણે યાદ આવે આપણે નજર સમક્ષ આવે કે હા એવું હતું પરંતુ મિત્ર આપણે જો બુક માં આપણે વાંચીએ કે આ તે એવું હશે આ તેવું આ વસ્તુ હશે. એ આપણે કલ્પના કરીએ એ થોડું વિચિત્ર જેવું લાગે પરંતુ મિત્રો આપણે જે જોયલું જોયલું હોય એ આપણને યાદ રહી અને કોઈ પણ એક્ઝામ હોય તો આપણે સો ટકા એમાં આપી શકીએ કે હા આ જગ્યાએ આ વસ્તુ છે તો બરાબર જ છે અને હું તો કેટલા બધા એવા રાજ્યોમાં પણ જે પ્રવાસ લઈ ગેલો ત્યાં ગયેલો કુલ્લુ મનાલી ગેલો હૈદરાબાદ ગેલો અને એ જગ્યાની જે પણ રહેણી કહેની છે એના વિશે ખૂબ જ એ જાણવા માંડ્યું અને જે આપણે મન કુનું મનલી ગેલા તે બાજુ પણ એ લોકોનો પહેરવેશ ક છે ઠંડીમાં કેવી રીતે આપણે બચવું જોઈએ અને કઈ રીતે આપણે પૈસા પણ યોગ્ય રીતે વાપરો જોઈએ બધ મેનેજમેન્ટ-મેનેજમેન્ટ કરવું જોઈએ. કારણ કે કોઈ પણ જગ્યાએ મિત્ર આપણે પ્રવાસ જતા હોઈએ તો આપણે પૂર્વ તૈયારી હોવી જોઈએ. અને અમારી સ્કૂલમાં તો એવું હતું કે તમે જે પણ સ્કૂલમાં હતા ત્યારે નાલા હતા ત્યારે સ લઈ જવાના હોય, તો અમને એક એક બે મહિના પેલા જ કેતા હોય છે કે હ આ જગ્યા એ ફરવા જવાનું છે તમારી તો પૂર્વ તૈયારી હોય છે. કારણ કે જે પણ સામાન હોય ખાસ કરીને કપડાં કપડાં સારા સારા હોવા જોઈએ કારણ કે આપડે મિત્રો એવી-એવી જો જઈએ કે ત્યાં બીજી બીજી વાર જવાય કે ના જવાય એટલે એનો ભરપૂર લાભ લેવો જોઈએ અને ટીચરો પણ અમને મોબાઈલ ને એવા હતા. કારણ કે લોકો કેતા હતા કે હા વિદ્યાર્થીઓ વિદ્યા તેઓ આ સ્થળે બીજી વાર આવી શકે ના આવી શકે કારણ કે બધાની કંડિશન એટલે કે જે નાણાકીય નાણાકીય જે આપણે આર્થિક પરિસ્થિતિ સારી ના હોય કારણ કે એટલે બધાને જે પણ યાદગીરો યાદ યાદ રાખવાની જે ફોટા પાડવાના હોય એ બધું કરી લેતા હોય છે અને મિત્ર મને ખુબ જ ગમ્યું કે જે આપણે પાવાગઢ જઈએ અને ત્યાં કેટલા બધા એવા આપણે જે વાંદરાઓ હોય છે એ લોકો મારા મારા એક ફ્રેન્ડ હતો, એનો એક બેગ છીનવી લઈ ગેલો. કારણ કે આપતો જ ન હતો. પરંતુ ત્યાંના જે લોકલ લોકો રહી તે બાજુ એ લોકોએ પછી એ લોકોને ખબર છે કે કઈ રીતે પેલું છીનવી લેવાનું. પછી એ લોકોને અમે કીધું કે ભાઈ આ આવું થયું છે તો થોડું કરી આપો. પણ હા પછી એ લોકો એ સમજીને પછી એ કર્યું અને અમે જે પણ જગ્યાએ પ્રવાસ ગયા ત્યાં અમુક અમુક જગ્યા એ હોય છે કે મંદિરો સૌથી વધારે મંદિરોમાં ગ કારણ કે મિત્ર મંદિરોમાં જવા જઈએ તો ત્યાં દર્શન દર્શન કરવાનું અને ત્યાં જમવાની પણ વ્યવસ્થા હોય છે જ્યાં ખીચડી હોય શાક હોય એવું રેવાની પણ સુવિધા હોય છે એ અમને ખુબ જ તો મિત્રો પ્રવાસ પ્રવાસ જવા માટે મિત્રો બેસ્ટ ટાઈમ છે શિયાિયામાં શિયાિયાામાં એવું છે કે મિત્રો આપણેયો જવાલાયક સ્થળમાં આપણે શાંતિથી ફરી આવીએ ગરમી ન લાગે અને મજા આવે. તો શું મિત્રો તમારે આના વિશે વિશે શું કેશે?
હા મિત્ર તમે તમારો તો જાણે કે આખો અનુભવ કહી દીધો તેવું જીવન લાગે ને ખુબ જ સારો તમે એ અનુભવ કીધો તેમ તો મિત્રો તમને ખબર જ તમે કીધું તેમ કે આપણેે જો કોઈ સ્થળ છે તે જોઈએ તો પછી આપણને ખબર પડે ને આપણેે કીધું તેમ જે પ્રવાસ છે એ દરમિયાન આપણે ખુબ જ એન્જોય કરતા હોય છે ને જો ત્યાં કઈ સેફ્ટી હોય ને પછી આપણે ફૂલ મોજથી એન્જોય કરતા હોય ને તમને મિત્ર ખબર જ હશે. કે આપણા ગુજરાતના એવા સ્થળો છે કે જે લોકો છે એ બહારથી જોવા આવે છે કારણ કે મિત્ર તમને તમે કીધું તેમ જે જ્યોતિર્લિંગ છે જે આપણે સોમનાથમાં આવેલું છે તો પછી ખૂબ જ એ મહત્વ આપવામાં આવે છે ને એને ત્યાં દર્શન કરવા માટે કેટલાક જે દ લોકો છે એ બહારથી આવતા હોય છે બીજા રાજ્યોમાંથી આવતા હોય છે ને અલગ અલગ દેશ માંથી પણ આવતા હોય છે ને મિત્ર તમે કીધું તેમ કે ત્યાંના જે આજુબાજુના લોકો હોય છે એ પણ ખૂબ જ સારી રીતે આપણી જોડે વ્યવહાર કરતા હોય છે કેમ કે તે સમય દરમિયાન કોઈને કઈ થઈ જતું હોય તો પછી એ લોકો સારી રીતે એ લોકોને અ આપણને પછી ત્યાં સારવાર આપતા હોય છે કારણ કે મિત્ર આપણે જો ગ્રુપમાં જાય તો પછી આપણને કઈ થાય તો પછી આપણે મેનેજ કરી લઈએ પણ કોઈ એવું માણસ હોય કે જે એક બે જણ ગેલા હોય ને એ લોકોને કઈ હ પરિસ્થિતિ આવી પડે તો પછી કેવુંજવું એટલે પછી તાના જે લોકો હોય એ સારી રીતે એ લોકોને સારવાર આપે ને મિત્ર આપણને ખબર જ છે કે જે આપડે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જે આવેલું છે. છે. અમદાવાદમાં તો એ ખુબ જ પ્રખ્યાત છે. કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. એ વિશ્વનું સોથી લાંબામાં લાંબા બીજે મૂર્તિ છે. એજ છે કારણ કે એની જે ઊંચાઈ છે. તે એકસો બ્યાસી મીટર છે. ને મિત્ર તમે કીધું તેમ જ્યાં આપણે જે સ્થળો હોય એ આપણે આખ ના નજરથી જોઈ તો પછી આપણને વધુ ખ્યાલ આવે કેમકે આપણે તા ગેલા હોય. અહિયાં કેવું હતું. અહિયાં આવું હતું. અહીંયા આ હતું. તો પછી એ પછી આપણને આપણેે જો ભણવામાં વાત કરે તો પછી આપણને અલગ અલગ એક્ઝામમાં કોમ્પિટટિવ એક્ઝામમાં પછી એના રિલેટેડ આપણને પ્રશ્ન પૂછો મા આવે. ને પછી જો આપણે જોયેલું હોય તો પછી આપણને કઈ વિઝ્યુઅલાઈઝેશન કરવાની આપણના માઈન્ડમાં અલગ એનો જે ઈમેજ હોય આપણે જોયેલું હોય એ ક્રિએટ થઈ જાયને પછી આપણે એ સારી રીતે લખી શકીએ. એ ને પછી સારા માર્ક મેળવીને આપણે પાસ કરતા હોય છે. ને મિત્ર હમણાં હાલના સમયમાં આપણે જોવા જઈએ તો લોકો ફરવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. ને તમે કીધું તેમ શિયાળ નો સમય ગ છે તે દરમિયાન લોકો ફરવા માટે બહાર નીકળતા હોય છે. કારણ કે મિત્ર જે ચોમાસું હોય એ પતી જાય. ને પછી તરત જ તે શિયાળો આવે એ દરમિયાન- જે ઠંડી હોય એક પણ ખુબ જ હોય ને પછી તે દરમિયાન- જે વાતાવરણ હોય આજુબાજુનું જે લીલું સમમ હોય એ જોવાની ખુબ જ મજા આવે. ને એ દરમિયાન જે આપડે આ જોઈને બહારનું દ્રશ્ય એકદમ જ આપણું માઈન્ડ છે એ ફ્રેશ થઈ જાય. આથી તે દરમિયાન જે મોટા ભાગના લોકો છે તે બહાર ફરવા નીકળતા હોય છે. ને પછી એ લોકોનો જે પ્રવાસ હોય એ પછી એ લોકો પૂરા કરતા હોય છે. તો મિત્ર તમે જે તમારા પરથી તમે માહિતી આપી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે હાલના સમયમાં આવી બધી કોઈ માહિતી કે આટલો બધો સમય કોઈ આપી શકતો નથી. એક વાર ફરી તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્કયુ મિત્ર.